કેમ છો
મજામાં તમે કેમ છો
અમે ભી બસ મજામાં
હમ શું
અમે ધાબે આવી છું હું ફ્રેશ હવા લેવા હમ
ચાલે બાકી
બસ સારું ચાલે તમારે કેવું ચાલે
મારું બી મસ્ત ચાલે છે
બરાબર
બોલો
શું
ચા નાસ્તો કર્યો
સાજે તો નહી કરતી હુ
અચ્છા બરાબર
હમ
હમ કેવું રહ્યું હજી સ્કૂલમાં હલો હલો હલો હલો